હ જે ક્રિસમસ છો તમે બધા મજામાં છો ને
હ બધા મજામાં અમે કેમ છો
હા હું પણ મજામાં છું ને અમને તો ચોમાસાની સિઝન ચાલી રહી છે ને અ જે કોલેજની પણ અમ મ થોડું ઘણ મયલુ છે. એટલે મેં તો હમણાં જે એક સુઈ રહેલો છું અને તમારી વાતચીત કરવા માંગુ છું કે હમણાં તો પેલી મૂવી આવે છે. જેમકે સિરીઝ બધી આવે છે અને જે કાર્ટૂન બધું હોય છે આપણે પેલા જોડા જેમ કે છોટા બ થી પછી એ દોરેમોન છે પોકેમો છે અને ઓગ કોક્રોચ છે તે કેટલું બધું આપડ નાનાના ત્યારે કેટલું જોતા હતા અને હમણા પણને ખુબ જોવાનું ગમે છે કારણ કે મે હું નાનો હતો ત્યારે તો મને ગમે છે પરંતુ હવે હું મોટો થઈ ગયો પરંતુ મારા ઘરના બધા લોકોને પણ એ બધી રીતે કા્ટુન હોય છે. તે ગમે છે ગ કર કે હુંના જોતો આવી રહ્યો છ એ લોકો પણ આવી ગયા છે હમણાંમને જોવાની ખુબ મજા આવે છે. કારણ કે વેકેશન માં જો આવું બધું જોઈએ આપણ મનોરંજન પણ થઈ જાય છે અનેક આપણે સ્ટડી માટે રિફ્રેશ થઈ જાય છે કારણ કે ભણવાનું આપડ માઇન એક થઈ જાય છે. બ. એ શું તમે પણ આ જે કાર્ટૂન છે બધી સિરીઝ છે પછી આપડે બધા દેશની બોલીવુડ હોલીવુડ મુવી છે એ તમે પણ જોતા હશો ને
હા તમે કીધું એમ ઘણા પ્રકારની ફિલ્મો આવે છે જેમ કે અ અને ઘણા પ્રકારના શો પણ આવે છે અને ઘણા પ્રકારના કાર્ટૂન પણ આવે છે. અને તે જોવા ખુબ જ મજા મને બધાથી વધારે ના અત્યારે કાર્ટૂન જોવાની ખુબ જ મજા આવે જેમ મોહન થીનેસે થી માંડીને પીકાચુ થી માંડી ને મને થી વધ બધાથી વધારે પીકાચુ બહુ ગમતો હતો. અને તે જોવા ખુબ જ મજા આવે છે અને તે ખુબ જ આનંદ પણ આવે છે ઘરે પણ પણ ખુબ જ મજા આવે છે જ્યારે પણ કૂલ થી આવતા હતો ત્યારે ખાલી એક જ કામ હતું મારું ડોરેમન સિંચન કે એવું બધું જવાનું અને મને ખુબજ મજા આવે અણા બાા બાકી પિક્ચર જોયું અને તે ખુબ જ સારું પણ હતું અને તે જોવાની ખુબ જ મજા પણ આવે છે.
હા ભાઈ એટલે કે આપ આપડે તો મનોરંજન માટે પછી આ બધું જોવું ખુબ જરૂરી છે. કારણ કે મને તો ખુબ ગમે છે.
મેં અઠવાડિયામાં એ સીઝન પતાવી દીધુ કારણ કે એટલો બધો ક્રેઝ છે અને મને જો થશેું થશે એ બધુ વિચાર આવ્યું પછી એ લોકો કેવી રીતે કરી ને ચોરી કરે. એટલે બતાવવામાં આવે છે એટલે કે જે એ લોકો સિચ્યુશન પ્રમાણે બધાને ટ્રીટ કરવામાં આવે છે એટલે એ લોકોને ખબર જ હશે કે એ લોકો આગળ સો આવે છે એમના પ્રોફેસર છે તેમને બધું જણાવે છે. કે તમારા આગળ જરા શું સિચ્યુએશન આવશે તોને તમારે શું કરવું છે એ બધું એ લોકોને જણાવે છે અને પછી એ લોકો બધ રીતે ટ્રીટ કરે છે. એટલે એ લોકોને બધી પરિસ્થિતિ સામે શું કેવી રીતે લડવાનું એ લોકોને આગળથી સમજાવી દીધું છે. સારી રીતે એને ટ્રેન કરીયા છે એટલે કે જે આ સિરીઝ છે તે ખુબ જોવાલાયક છે કારણ કે એને પણ રેટિંગ ખુબ સારી છે અને ઘણા બધા લોકો આપડા દેશ જે વિદેશોમાં જે બનવામાં આવેલી જે સિરીઝ તે ખુબ સારી રીતે ખૂબ પ્રચલિત પણ થયેલી અને આના ઘણા બધા લોકો પૈસા પણ કમાયેલા હતા એટલે કે આ સિરીઝ માં ઘણા બધા લોકોને જે એ લોકો ન માર્ક્સ પહેરે છે મનીહાઈટ્સ માં તે આપણા દેશમાં ખુબ પ્રસિદ્ધ થયું છે અને જે એ લોકો ના દેશ માં પણ ખુબ પ્રસિદ્ધ થયું છેટલે આવી બધી આપણે સરીઝ જોઈએ મુવીઝ જોવી જોઈએ. બાકી તમે કોઈ પ્રકારની મોટીવેશન મુવી જોયેલી છે તમે?
હા હું ટ્વેલ્થ મુવી જોયલી અને તેથી બારમા પછી જીપીએસસી ક્લાસ કરવા માટે ગયેલો હતો અને તે પછી મુવી હતી પણ મેં પહેલા જ ક્લાસ કરવા ગયો હતો તેથી મેં મુવી ભાઈ ખુબ જ મને મજા પણ આવે છે અને હું તે મોટિવેશન ખુબ જ થયું છે કે કોઈ પણ આપણે એક્ઝામને એ પાસ થઈ જાય અને જેના લીધે ખુબ મોટીવેશન છે અને ગુજરાતી ફિલ્મ પણ ઘણી જેવું છે જેમ કે લાલો એ લાલા એ કૃષ્ણ ભગવાનની છે તે ખૂબ જ હા ગુજરાતી ફિલ્મ છે તેના રેટિંગ પણ ખુબ જ સારા છે, તે જોવાની ખુબ જ મજા આવે છે. અને તે તેમાં ઘણા પ્રકારનું સારું પણ છે.
તે આપણા ક્રુષ્ણ ભગવાન ના ઘણા બધા લોકો માને છે. લોકો ક્રુષ્ણ બનો જેમ કે આપડે એમ જે તીર્થધામ દ્વારકા છે ત્યાં બધા ફરવા જાય છે અને ખુબ મજા કરે છે ધામ્રિક સ્થળ છે અને ઘણા બધા લોકો વિદેશીઓ પણ ત્યાં આવે છે અને ખૂબ મજા કરે છે કારણ કે મેં તો એ પણ જાણ્યું કે દ્વારકા નગરી છે એકદમ સોનાની નગરી તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા બધા લોકો માં તીર સ્થાન કરવા ત્યાં જાય છે અને અમારે પણ આ વખતે પ્લાન છે કેવે ત્યાં જવાનો વિચાર કરી રહ્યા છે અને આ બધી ઘણા બધા છે તે આવી ભગવાન રિલેટેડ પણ બનાવવામાં આવે છે અને મોટિવેશન પ્રમાણે પણ બનાવવામાં આવે છે અને બધા ના લોકો જે બધા લોકો યુપીએસસી કે પછી જીપીએસસી બધી તૈયારી કરે છે એ લોકો આવું બધું મુવી જો ને એના મગજમાં ગુસ્સો વધે છે અને સારી રીતે એ લોકો આગળ જતા વધે છે અને પોટનું નામ નુકશાન કરે છે અને આપણા દેશનું નામ પણ રોશન કરે છે એટલે આ એ બધા પ્રકારની મૂવી જોવા જોઈએ કારણ કે તમને પણ ખબર હતી કે એમએસ ધોની મુવી આવેલી ત્યારે પણ જે બીજા હજાર કેટલો ખુબ ક્રેસ હતો અને ઘણા બધા લોકોને પણ ફૂગ ગમેલી કારણ કે જે એમ એસ ધોની હતા આપણા દેશના મહાન ક્રિકેટર હતા અને ઘણા બધા પ્રકાર કાર આપણને જેમ કે વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રકારના લોકો વર્લ્ડ કપ જીતેલા હતા અને જે એમનું માઈન્ડસેટ છે એ કોઈ કોઈ પણ વિચારી શકતું નથી કારણ કે એમના મગરમાં શું ચાલે છે એ કોઈને કઈ ખબર નથી અને તમને ખબર કે કેટલા સારા અને સારા વિકેટ કપર પણ હતા એટલે કે આ કે અમુક સેકન્ડમાં લોકો વિકેટ કમિંગ કરી શકતા હતા અને એમનો રેકોર્ડ પણ પેલા હતો અને હમણાં પણ છે એટલે કે આવા બધા મહાન ક્રિકેટ છે તેમ વિરાટ કોહલી છે સચિન તેંડુલકર છે સૌરવ ગાંગુલી છે પછી મહેશ પહી પેલું ન્યુઝીલેન્ડ બેલું પડશે એટલે કે એ બધા નવા નવા પ્રકારના અને નવા નવા પ્રકારના નવા નવા ક્રિકેટર પણ આવશે અને જૂના ક્રિકેટ તમને મેં કીધું કે આ બધા પ્રકારની જે બધી સ્ટોરી પણ બનશે એના પર અને ઘણા બધા પ્રકારની એવી મુવી જો હો જોઈએ બાકી તમને પણ ખબર હસે કે આપણા દેશમાં એવી જે પ્રસિદ્ધ એવી સિરિયલ જેમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ પ્રસિદ્ધ છે શું તેના વિશે મને તમે કઈ જાણવા માંગો છો
હા તમે કીધું તેમ મેં ઘણા પ્રકારની મુવી છે અને હું એક એન્ટરેસ્ટ ટેલક અને એક મુવી જો હતી અને તેમાં એટલે આપણા ગ્રહથી મંગળ તરફ જવાના હતા અને તેઓએ એક વિમાન મોકલાવ્યું હતુ અને તેમાં આ બોલો બ્લેક હોલ થી તેઓ તરત જ જઈ શકે એવા એવું પ્લેનેટ પર એમ પૃથ્વી જેવું પ્લેનેટ હતું અને તેના પર જણ હતા અને તે ખુબ જ સારી મૂવી લાગે છે તે તે એકદમ રિયલ પ્રકારની મૂવી મને લાગે છે કે તેઓ અમુક જ સેકન્ડમાં બીજા ગ્રહ પર પોચી જાય અને તેને બ્લેક હોલ ની સ્ટોરી બતાવવામાં આવે કે બ્લેક હોલ કેવી રીતના કામ કરે અને આપણે પણ એવી રીતના આગળ પણ ટેક ટેકનોલોજી આવે તે બે હજાર ચૌદ માં બનેલી હતી અને તે ખુબ જ પ્રખ્યાત હતી અને ઘણા બધા અવોર્ડ પણ મળ્યા અને અને આજ લગી તેવી મુવી મુવી બની એ પણ નથી અને તે ખુબ જ જરૂરી છે કે આપણે તેવી મુવી જોવી જોઈએ અને આપડે પણ એ પ્રકારનો તમે કીધું તમે મહેતા ના પાંચ હજાર એપિસોડ પૂરા થવાના છે અને જેના કારણે આપણને ખુબ જ સારું પણ લાગે છે અને તે તે જોવાની આપણને ખુબ જ મજા પણ આવે છે મન તો બધા થી વધારે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ખુબ જ ગમે છે હું દરરોજના અ એક એક એક એપિસોડ તો જોવો છું અને ઘણા પ્રકારને અમે સિરીઝ કે અન્ય વસ્તુ પણ જોએ છે અને તે ખુબ જ જરૂરી પણ છે ચાર તમે કયા પ્રકારની સિરીઝ ને એઉ જોવ છું
હા મને તો છેમ કે મને તો જે બોલીવૂડની સિરીઝ છે તે મને નથી ગમતી પરંતુ જે હોલીવૂડ ની બધી સીરીઝ આવે છે તે મને ખુબ ગમે છે કારણ કે હમને પણ એ નવી મૂવી એ નવી મુવી કે જે તમે જાણો છો કે જે માર સ્ટુડિયો છે તેના ઘણા બધા પ્રકારના મૂવી આવે જેમ કે. ઇફિનિટી વર્ તો એવેન્જર્સ ડો. થોર કે પછી જે સ્પાઈડરમેન છે એને જે. હોલની બધી મુૂવી એ નવી નવી પ્રકાર એ લોકો બહાર પાડે છે. અને એ લોકોમાં ભાઈ એનિમેશન એ બધું હોય છે તો ખુબ રિયલ નેવું લાગે છે. કારણ કે બહારની મુવીમાં ઘણા બધા પ્રકારના એનિમેશન. કે પછી નવું નવું એ બધું એ લોકો અડર ઇફેક્ટ લ આવે છે અને નું નવું પ્રકારની સ્ટોરી બનાવે. તણ પા. છે ખૂબ રયલ છે અનેને ખબ. કર અમુકું લાગે છે આપણા દેશમાં અમુક. પિક્ચર કે પછી સરીઝ બમાં બું રયલની હોય. એવ બધું લે છે અનેક નિ નથી એવું બધું લાગે છે. પરંતુ બહાર ના જે મુવી છે જેમ કે નવીવી સીરીઝ આવી છે જેમ ઓફ કેમ્પસ. તે ખુબ લવ સ્ટોરી પ્રમાણે છે અને તેમાં બ સારી રતે જે પેલો. ગેરેજ ગ્રામ કને છે તેનું કીધર ખુબ સારી રીતે બનાવે છે. જે ગફન્ હોય છે તે ખબ સારી રીતે એમને પણ. માને છે ને ભાઈ એ લોકો પાછા એ લોકો બોલતા થઈ જાય તો એવું બધું આવે છે. અને ઓમ્પસ સીઝન ટુ પણ આવવાનું છે. કાર તે પણ મને ખુબ ગમેત છે કારણ કે ક્યારે આવશે ક્યારે નહી આવશે ત જાણવા. અને મને ખુબ ગમે છે બાકી. તમે પણ જે જોતા હશો ને જે બહારની સિરીઝ જેમ કે કોઈ પ્રકારની કોઈ નવી નવી જમણે જે નવી આવી હોય. તેમ કે તે મનેજીક કહેવા માંગો.
હા અમે માર્વાલ ના અભેસર ખુબ જ ગયા છે જેમ કે સ્પાઈડરમેન ના. અમે ભીચળ ઘણા ગયા છે. અને તે ખુબ જ જરૂરી છે પણ મને ઇન્ડિયાને વધારે ગમે છે જેમ કે આલિયાગઢને. મને આલ્ફા મુવી આવી છે તે ખુબ જ ફાઈટર મુવી છે અને. તે મને બ ખૂબ જ ગમે છે અને જેના કારણે. હ તે મવી કદાચ એકત્રીસ જુલાઈ લોન્ચ થવાની છે ઈન્ડિયામાં. અને તે શું જોવા જઈ એવ એવું તો મને લાગે કેમ કે તે મવી મ તો. ખુબ જ સારી પણ લાગે છે અને ઘણા પ્રકારની. ઇન્ડિયામાં મવી પણ સારી છે અને હું પુષ્પા મુવી નો ખુબ જ મોટો ફેન છું જેમ કે પુષ્પામાં. સિંગલ માંથી લાકડા કાપીને આ લાવે અને તે મવી ખુબ જ એન્ટરટેનિંગ અને. ખુબ જ સારી લાગે છે અને તે. હમ ખુબ જ સારી છે હ હું ઘણા પ્રકારના. ટીવી શો જોઉ યુુબ યુટ્યુબ ચેનલમાં હું ખુબ જોઉં છું અને બ્લોગ જોઉં છું. હું ગાડીઓના બ્લોક્સ વધારે દઉં છું હરવા ફરવાના. અને ગાડીઓને રેટિંગ આપવાના કે. તે કેવા પ્રકારની ગાડીઓ છે અને તે તેવા બ્લગ વધારે અને. તે ખૂબ જ જોવાની મજા પણ આવે છે અને જેના કારણે. અ ખુબ સારું પણ છે અને અમે. તેવા પ્રકારની બ્લોગ્સ અને અન્ય ચેનલો અમે જોઈએ છીએ. અ ઘણા પ્રકારના જેમ કે. ફરવાના કશ્મીર ના કે બહાર ના પેરિસ ના કે. સ્કોટલેન્ડ ના કે અન્ય પ્રકારના હવે્ગ બધુ જોઈએ છે અને. તે જોવાની ખુબ જ મજા આવે છે એટલે મૂવી કે આપણને. ખુબ જ મોટિવેશન કરે છે ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા આપ જણાવીશ કેના આપણા દેશમાં કે પછી હોલવુડમાં. હ તમને જણાવીશ ભાઈ.
હા.